હા સાગરજી બોલું.
હા કેમ છો,
બસ
ક્યાં હો અમે બરોબર છીએ ઓતરાને લેસન કરાવી છીએ જોઓ અ અ, તમે ક્યાં ઓફિસ માં?.
ઓ ઓફિસ ની છત માં બેઠા છે આજે
છત ઉપર છો તે કેવુ વર વરસાદ જોવા બેઠા છો?
બો વરસાદ જોયો છે અમે પૂરું વર્ષ. વરસાદ છે પૂરું ગેરે, ગેર વરસાદ ટિપો, ટિપો પડે છે.
ઈ.
સામે સમુંદર છે.
અરે વાહ, નજરયો સારો છે જોવાનું કા?
હા, સાચી વાત. કાઢો તમે કાઈ ટોપિક કાઢો ચલો, ટોપિક ઉપર બોલો.
અ બીજું શું કેઓ છો?
બોલો.
શું તમારી વાઈફ, તમારી વાઈફ પણ જોબ કરે છે?
આ ટાઈમપાસ કરે છે. જીઓમાં કોલ કરતી હોય છે આખો દિવસ. તમે રિચાર્જ કર્યું, તમે રિચાર્જ નથી કર્યું બોલતી હોય છે.
ઘરમાં જેટલા જણા એટલા કામ કરે ને તો જ ઘર ચાલે. આજે મોંઘવારી કેટલી છે જોવોને શું કરે, બચ્ચાની સ્કૂલની ફી, ઘરના ખર્ચા રી લેડીસ નું ઓર્યુ પાર્લર નું ખર્ચું હોય, શું કરે?
હા, સાચી વાત .
અ હમ, બીજું શું ક્યો છો તમે, હવે તો મોટા તેહવાર આવે છે હવે રક્ષાબંધન, દિવાળી, શ્રાવણ મહિનો. શ્રાવણ મહિના માં તમે પતે રમાં જાવ કે ના જાવ?
ના અમે ના જાએ.
ન જાય નય, ત તમારી વાઈફ નું છે શોખ છે રમવાનું? કાય નથી સોખ?
કાંય નથી.
હ, ઘરના કામ કરે ને, ખાવા પીઓ ને મોજ બરોબર છે, હા -હા. બરોબર, બીજું શું ક્યો છો. બધા તેહવાર આવશે ક્યાં જાશો શ્રાવણ મહીનામાં. પવિત્ર મહીનો આવે છે. મંદિરે બંદિરે જાશો નય?
હા, બસ ઓફિસ ના મંદિર માં જાશું.
હોફીશના મંદિરમાં કાં હા. શંકર ના મંદિરે ન જાવ, મુંબઈ દર્શન કરવા ન જાવ પછી?
નય અહીંયાથી જ હાથ જોડે આપડે.
અહીંયાંથી હાથ છો હમ્મ, વાઈફના દર્શન થાય તો બધાએ દર્શન થઈ ગ્યા.
હમ્મ.
હા અ, હ-હ બીજું શું ક્યો છો? હમ હ, વરસાદ તો એટલો છે ને. અ હ. બો છે અંયા કરને બો સારું બંધ આજે આગાહી છે ને વરસાદ ની આજે રાત. થી આગાહી છે. ઓગસ્ટને ત્રણ તારીખ સુંધી કે છે, વરસાદ ફુલ આવવાનો છે. એ જોઈએ હવે. માણસની આગાહી છે ભગવાનની તો નથી. હમ- હમ. બીજું શું ક્યો છો શું
હલો. હલો.